મજા આવે છે.
એકદમ ધીમો અવાજ આવે છે તમારો.
જો
ઓછો અવાજ આવે છે તમારો
થોડોક હભરાય છે કે સહેજ બી નથી સંભળાતો અવાજ મારો
ધીમો સંભળાય ખાલી
હલો.
હા સંભળાય તો કેમ એકદમ મજામાં
હા બસ મજામાં તમે કેમનું આજે મને યાદ કર્યું. બહુ વર્ષો પછી
આજે એક વિષય પર મેં તમને વાત કરવા માટે કોલ કર્યો હતો. કે સામુદ્રિક સરવળની મુસાફરી તો આજે આપણેે એ વિષય પર વાત કરીએ.
હા આ તો ખુબ આમ રસપ્રસ વિષય છે ને સમુદ્રિક સ્થળો એટલે દરિયા કિનારે પછી બીચ પછી બંદર અને દરિયાની સાથે જોડાયેલો સ્થળો કેવાય ને.
બિલકુલ બિલકુલ અને એમાં ભારતમાં ઘણા સુંદર એકદમ સામુદ્રિક સ્થળો આવેલા છે એમાં દરેક સ્થળ પર એક પોતાની ઓળખ હોય છે.
બિલકુલ અને સમુદ્રિક સ્થળો પ્રકૃતિની છે ને સુંદરતા બતાવે છે. આમ દરિયાની લહેરો રીતે અને ઠંડી હવા લોકોને આકર્ષિત કરે છે.
એકદમ સાચી વાત છે તમારીને સવારે સુર્યોદ અને સાંજે સૂર્યાસ્ત નો એકદમ નજારો બો આમ મનોહાર હોય છે.
બિલકુલ અને ઘણા લોકો છે ને ફક્ત આ દ્રશ્યો જોવા માટે જ આમ દરિયા કિનારે જતા હોય જેવા
વિપુલ અને ત્યાં દરિયા કિનારે ચાલવું પણ એક બો સરસ અનુભવ હોય છે.
બિલકુલ અને આ લહેરો નો અવાજ છે ને શાંત વાતાવરણ બનાવે છે.
અરે ઘર અને એમાં તમે જોવો કે સામુદ્રિક સ્થળો પર ઘણા પ્રકારના પક્ષીઓ પણ આપણને જોવા મળે છે.
બિલકુલ કેટલાક પણ સ્થળો પર છે ને આમ મચ્છી મારો પછી સવારે વહેલી સવારે દરિયામાં જઈને માછલીઓ પણ પકડે છે એમાં
બિલકુલ બિલકુલ અને માછીમારો જીવન પણ આસ્થલો સાથે ખૂબ જ આમ જોડાયેલું હોય છે.
એ તો તમારી સો ટકાની વાત અને બંદર માંથી છે ને મોટા જહાજો પણ આવે છે
બિલકુલ બિલકુલ અને એમાં તમે એ જહાજોનું વસ્તુઓનું અહી તને વિકાસ કરે છે એપતિ
સમુદ્રિક સ્થળોને છે ને દેશના વેપાર પણ મોટો આમ ફાયદો આપે છે.
એ તો સાચી વાત છે ને દરિયામાં ભણ વર્ષોથી આમ ઉપયોગમાં બહુ લેવામાં આવે છે.
બિલકુલ દરિયા રેખા ઘણા રાજ્યોમાં કેવા ને જોડે છે.
એકદમ એકદમ સાચી વાત છે ને ત્યાં તમે જુઓ કે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા હા કેરળ તામિલનાડુ અને ઓડિસ્સા જેવા રાજ્યો દરિયા સાથે આમ જોડાયેલા છે
અને દરેક રાજ્ય ના બીજ અલગ રીતે જાણીતા છે અને સાંભળો ને મારો અવાજ ક્પ્લીટ કર છે હલો
હા હવે એકદમ કમ્પ્લીટ આવે છે તમારો બસ
હા બોલો ક્યાં છે આપડે હ
તો તમે જયારે કીધું કે દરેક રાજ્યના બીચ અલગ રીતે જાણીતા છે એમાં બીચ એકદમ શાંત હોય છે મે કેટલાક તો ઘણા લોકો ત્યાં એકદમ ભરાયેલા હોય છે ત
બિલકુલ અને સમુદ્રિક સ્થળો પર છે ને સફાઈ ન ખાસ જ ધ્યાન રાખવા હા છે
એકદમ સાચી વાત છે અનેને આપડણે ત્યાં આમ પ્લાસ્ટિકની બોટલ અને કચરો ક્યારે દરિયા કિનારે આપણે ફેંકવો જ ના જોઈએ એ બું ખરાબ વસ્તુ
બિલકુલ અને જો સફાઈ રાખવામાં ના આવે ને તો સમુદ્રી જીવો ને આવે નુકસાન બહુ જ થાય
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી નામ જોઈએ કે કાચબો મછલી અને બીજા જીવો પર એની બહ ખરાબ અસર આડ અસર થાય છે
બિલકુલ અને પર્યાવરણને બચાવું દરેકની જવાબદારી પણ છે
એકદમ નહી બરોબર છે ને શમ શમ વૃક્ષો અને છોડ પણને એમ બહુ મહત્વ ધરાવતા હોય છે
બિલકુલ, અને કેટલાક તો બીચ પાસે છે ને નારિયળ ના વૃક્ષો જોવા મળે છે. અને એ દ્રશ્ય છે ને બીચની સુંદરતા પણ વધારે છે, હા.
એકદમ એતો તમારી બઉુ સાચી વાત છે, ને ઘણા લોક તો ફોટા લેવાવામાં પણ આવા સ્થળો બોવ પસંદ કરતા હોય છે, જવા માટે
બિલકુલ અને સૂર્યાસ્ત સમય છે ને આકાશ ના રંગ બદલતા જોવાનું ખુબજ આમ સુંદર લાગે છે.
એકદમ એકદમ અને ત્યાં તમે જોવ કે દરિયાની લહેરો સાથે આવતી અને જતી હોય એ બો આમ ખુબજ સરસ લાગે છે, જોવા મને તો આમ આકર્ષિત કરે છે, લોકોને
હા અને આ પ્રકૃતિનો અદભુત નિયમ છે.
બિલકુલ, બિલકુલ અને ત્યાં અમે કેટલાક બીચ પર તો બોટની પણ સવારી થતી હોય છે.
અને કેટલાક તો સ્થળો પર છે ને આપડે કવાય ને કે લાઈટ હાઉસ પણ જોવા મળે છે અને તે છે ને બધાજ આમ નાવને મદદ બી કરે છે.
બિલકુલ અને આમ લાઈટ હાઉસ જહાજોને રસ્તો બતાવવામાં બોવ આમ મદદ કરતા હોય. આમ.
હ
લાઈટ હાઉસ આવતા જતા જહાજોને રસ્તો બતાવતા બો આમ
બિલકુલ અને એટલે તો કેવા છે, કે રાત્રી ના સમયે તેનો પ્રકાશ દૂર સુધી દેખ ખાય છે.
અને ત્યાં તમે જોુઓ કે સામુદ્રિક સ્થળો પર કેટલાક ઉત્સવ પણ બોવ ઉજવવામાં આવે છે, ને એકદમ સારી રીતે ઉજવે છે એ.
એજ અને કહેવાય છે ને કે સ્થાનિક સંસ્કૃતિને અને લોક કલા ને પણ આમ જોવા મળે છે.
બિલકુલ અને ત્યાં તમે જોુવો કે ત્યાંના બજારમાં સામુદ્રી વસ્તુઓ ખરીદી પણ થઈ શકે આપડે જઈએ ત્યાંરે
એ છો અને આમ શંખ પછી છીપલા. અને હાથ થી બનાવેલી વસ્તુ લોકોને બોજ ગમે છે.
બિલકુલ બિલકુલ અને કેટલાક બીચ પર રેતીથી મૂર્તિ બનાવવાની.
હ
એ ચડતા કરવાની પણ ત્યાં બોવ મજા આવે છે.
બિલકુલ અને બાળકો રેતીમાં રમતા ખુબજ આનંદ માને છે.
બિલકુલ બિલકુલ અને આમ સામુદ્રિક સ્થળો અને એમના માટે પણ બો મહત્વ છે.
બિલકુલ અને સમુદ્રી જીવો પર છે ને આમ સંસ્ ધુવનધ પણ થાય છે.
અરે અરે એકદમ અને ત્યાં દરિયાનું પાણી અને હવે અને જીવો વિશે, ઘણું આમ આપણે શીખવા મળે છે. ત્યાં.
આમ કવાય છે ને કે તેના પર આમ. વગેરે આમ અનેક પ્રાણીઓ પર છે ને સંશોધન પણ થાય છે. કે કેવી રીતે આ જીવે છે કેટલા વરષ દિવસે. એ બધું જ છે ને આમ. કેહેવાય ને કે શોધાય છે ને તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જાણે. કે દરિયો પણ કેટલો વિશાલ છે તેમાં રહેેતા. આમ આમ જીવ જંતુઓ. કેટલાક અનોખા હોય છે. તે બધું જ આપણને જાણ થાય છે. અને કેહેવાય છે ને કે આવા સ્થળોથી છે ને પ્રકૃતિ પ્રતિ સન્માન પણ આપડો ઓ વધે છે. કે કેવી રીતે આ લોકા આમ કેવાય ને આ બહુ જઝ્પર રીતે. લોજ.
એકદમ ખરેખર સાચી વાત છે તમારીને આમાં મુસાફરી કરતા સમય. સુરક્ષા ના નિયમો પણ આપડે બહુ મહત્વ છે આપણે સુરક્ષાના નિયમનું પણ. બહુ ધ્યાન રાખતું પડે.
અને હા અને ચીતવાનું પણ આમ કેહેવાય ને. મોડ નું પાલન કરવું જોઈએ.
બિલકુલ અને એમાં જોખમી જગ્યાએ જવાનું આપણેે આમ ટાળવું જોઈએ. એ આમના જવું જોઈએ બીજું કે જે જોખ.
અને જીવ રક્ષણની સૂચના પણ ધ્યાન થી સાંભળવી જોઈએ
એક તો મને ત્યાં સામુદ્રિક સ્થળો પર હવે કેટલી વખત તો ઝડપથી બદલાઈ જાય છે ત્યાંનું વાતાવરણ
હ સાવધાની છે ને જરૂરી હોવી જોઈએ
બિલકુલ બિલકુલ અને દરિયા આપણને પ્રાગવેલની બહુ આમ શક્તિ બતાવે બતાવે છે
એ એની સાથે છે ને શાંતિનો પણ અનુભવ છે
એકદમ સાચી વાત છે ને સામુદ્રિક સ્તરો પર ઘણું નાનપણ આપણને મળતું હોય છે
બિલકુલ ના તમારી એકદમ સાચી વાત છે હલો
હલો
હલો હા એકદમ સાચી વાત છે હો તમારી હલો
બિલકુલ બિલકુલ નહી હવે હા સંભળાય છે પણ મારો અવાજ તમારો આવે છે આવાજ બિલકુલ તો એમાં આપડે જોયું કે સામુદાયિક સ્થળો પર ઘણું જ્ઞાન પણ આપણને મળતું હોતું
બિલકુલ અને આ જ્ઞાન ખુબ જ અગત્યનું છે
એકદમ એકદમ અને આવા સ્થળો દેશની સુંદરતા બઉ વધારતા હોય છે
બિલકુલ સાચી વાત છે હો તમારી સો આન્નાની તમારી સાચી વાત
બિલકુલ અને પણ એકદમ આપડે આ વિષય પર સામુદ્રિક સ્થળોના મુસાફરી પર જે આપણે વાત કરી એ વિષય પર મારે તમારી જોડે વાત કરીને ખુબ જ આનંદ થયો તો આગળ બી આપણેે બીજા વિષય પર વાત કરીશું
આપણે ફરીથી કોઈ નવા વિષય પર વાત કરીશું
હા